હેલો
સોરી મને લાગે તમારો ફોન ના આવ્યો એટલે મે તમને કોલ કરી નાખ્યો હતો
હમ એકચુલી તમારો આવે તો લેકિન મેં રિસીવ કર્યો તો જોઈનિંગ ચઈનિંગ બ આવતી હતું
એવું છે વાંધો નહી એ તો હું ફરીથી અત્યારે કરી લઈશ આમાં એવું જ થાય છે કેટલીક વાર આપડે સામે થી ફોન કરીએને તો આવી એર સાઈ જાય પછી હું સામેથી કરી પછી તમે તાર ટ્રાય કરો ને તો લાગે છે કોલ
હા હવેલા
એટલે હા હવે લાગ્યો લાગ્યો વાંધો નહી એજ દાળ હવે દાળ મેં પલાળી અત્યારે બરાબર હવે ઓલમોસ્ટ થોડી ઘણી પલળ ગઈ છે લોટ બાંધી દઉં ડુંગળી સમારી લઉં બધું કરી લઉ અત્યારે કામમે એવું થાય છે બહ કામ છે હા ડુંગળી બટાકા હા હા
હમ મારે તો અત્યારે હું કરતી નથી મમ્મી કરે છે
હમ તમારે અત્યારે ફૂલ આરામ છે હમ સરસ સરસ શું કેવું હમ ના હોવો જ જોઈએ એમાં શું બરાબર છે તો કરાય કરાય કરો કરો પછી નહી કરવા મળે તમને કોઈ આરામ
હા ચણા ખાવાના કીધા છે તોું ચણા ખાઉં છું અત્યારે
એવું છે? ચણામાં શું હોય, પ્રોટીન હોય નહીં? હમ્મ. તમે લાવતા નઈ ઓફિસમાં ચણા?
હા, તાવ ને કમરું થાય ને તો ચણા ખાવા પડે.
એવું હોય? તો ચણા થી હાઈ પ્રોટીન એમીન મળે એમ?
હા, કમરામાં વધારે બે ટેમમાં તો બંને ટાઈમ સણા ખાવા જોઈએ વધારે.
ના, ના આમાં તો તમારે ત્રણ-ત્રણ કલાકે ખાતું રહેવું જોઈએ. ખબર છ તમને?
હા. વધારે જ ખાવા જોઈએ.
તમે પતલા તો જોરદાર થઇ ગયા હશો નહીં?
બઉ જ. હા. પણ અત્યારે તો ના, ના અત્યારે તો સારું છે. બોટલ ને એમ બધી ચરાઈન દવા લીધી એટલે.
બરાબર ધ્યાન રાખવાનું, પણ આ બધું થાય કેમ મને હજુ સુધી ક્યારેય ખબર ના પડી, એ થાય કેમ આવું બધું?
થાય એટલે મેનતું ખાવા પીવામાં ધ્યાન ના રાખીએ આપડે. જમવામાં પ્રોટીન વાળું જમે જ નહીં.
હમ્મ-હમ્મ, એક મિનિટ ચાલુ રાખજો હો, બાય-બાય-બાય. હલો. હા બોલો. શું કેતા તા તમે? જમવામાં ધ્યાન ના આપીએ તો એવું થાય એમ?
હા. જમવાનું પ્રોટીન વાળું ના ખઈએ અમુક પછી લીલી સબ્જી જેમ છે પાલક ને એ બધું ના ખઈએ, પછી ચણા, મગ કઠોળ માં જમવાનું ના ખઈએ તો પછી બધા
ખારા એટલે તમને એવું થયું, અમે તમને બઉ કેતા કે ખાઓ ખાવ-ખાાવ-ખાવ, પણ તમે ના ખાતા તમે મોઢા
હમ્મ, એમાં હું મગ ચણા કઠોળ તો બિલકુલ નથી ખાતી. હવે એ જ ખાવું પડે છે, બીજું બધું નહીં ખાવાનું.
લેતા આવજો. બરાબર-બરાબર.
સવારે બી મગ ખાધા, બાફેલા ચણા, મગ, આ જ ખાવાન હોય છે.
સરસ-સરસ.
બીજું કંઈક
ના બરા
હા.
એવું જ ખવાય અત્યારે, શાક રોટલી તો એ પછી-પછી જ શાક, જો તો તમે સિવિલથી દવા લાઈ ને? આઈ મીન તમે અહ આઈ મીન ત્યાંથી દવા લાઈન પેલા હોસ્પિટલે તો હજુ તો તમને ફરીથી બોલાવશે ચેકઅપ ને એ બધા માટે. સાજા થશો ને તો બી તમારા ચેકઅપ માટે બોલાવશે.
હમ્મ. દસ પંદર દિવસ પછી બોલાવ્યા છે.
હમ્મ. એની દવા સૌથી સારી હો.
હા. હું તો ફર્સ્ટ ટાઈમ જ ગઈ ત્યાં.
પણ તમને બે ચાર, કેટલા દિવસમાં સાજા કર દીધા?
સાત દિવસ, એડમિટ કર્યા તા.
હમ્મ. આઈ થિંક મને એવું લાગે છે તમને કમળામાંથી કમળી થઈ ગઈ હશે.
ના ના એ થઈ જાત ને તો પછી તો બહું વધારે થઈ જાત. જતા પેલા છે તે દવાને લઈ લીધી. એટલે સારું છે, નીંદર કમરા માંથી કમરી થઈ જાય ને તો પછી બહઉ હેલ્થ મતલબ કે ખરાબ થઇ જાય.
ના બરાબર છે.
હવે ધ્યાન આપ
તમારી પ્ર નજર ને બધું વાળવું.
હા એ બધુંજ કર્યું છે.
હા એ બધું કરવાનું કદાચ કોની એ બી ખરાબ હા. એ બધું વાળવી દેનું કારણ કે અમુક વાર કેવું થાય. કે આપડું આપણને ખબર ના હોય પણ તોભી. કુકર એવું થાય, આપડે કોઈના ઝપટમાં આવી જઈએ. હમ. એવું બધું હોય, વળઈ દેવાની નજર. મારેભી વડાવી છે, મારે આંખો ઉપર બહુ ભાર અને બહુ હાડકા ને દુઃખે છે ને હું સાફ પતલી થઈ ગઈ છું.
હા, ચેક કરાવી લેવાનું એક વાર નજરથી કરી લેવા. હા બસ આવું જ થાય કે એના નહી હોય, એનર્જીત ના આવે કઈ કામ કરવાની ઈચ્છા ના થાય. બસ આરામ કરવાનું થાય.
હમ ના એક તો મારે એટલી દૂર નોકરી લાગી છે ને તમે જુવઓ તો.
લાગી ગઈ ક્યાં લાગી?
એટલે હજુ તો જોઈનિંગ નો ટાઈમ છે, પણ એક બે દિવસ હજુ જવાનું. મારે જોઈનંગ નહી કર્યું મે, હવે જોઈ દૂર પડશેને તો હું તો નહી જઉં.
ક્યાં છે લોકેશન?
એ ના કેહવાય. હા, દૂર છે અહીંથી બાર એક કિલોમીટર છે.
અચ્છા ઓકે ઓકે.
હમ. એજ વિચારું છું શું કરું શું ના કર્યું.
હમ.
બોલો તમે.
બસ હું બી વિચારું છું હવે નેક્સ્ટ વીક જોઈન કરવાનું.
એલે મનડેથી.
નહી મનડેથી નહી, મનડે પછી ટ્યુઝડે સુધી. અરે ટ્યુસડે ક્યા થર્સડે થર્સડે સુધી.
હા બરાબર છે ત્યાં સુધી તો રિકવરી સારી આવીઈ જશે.
હા પછી ઘરે રહીને બીશું. નહી ગમતું પછી કેટલું આરામ કરેક કરું. થોડું બહાર નીકળું હરું ફરું તો સારું થાય.
હા બરાબર છે. તમે ઓફિસ જશો ને તો ઓટોપિક સારા થઇ જશો, બધા હશે ને. તમે ઓફિસ જશોને તો મસ્ત થઈ જશો ડોન્ટવરી.
હમ ત્યાં બધા જોડે થોડી વાતચીત થાય બધા જોડે એન્વાયરમેન્ટ. થોડું ચેન્જ થાય ઘરે ઘરે તો, ઘંટા રહી જવાય.
હ એજ. કઈ નઈ તો મળી જ નવાઈ જવાય બરાબર છે. અને તોવું લાગે કે મારે પંદર દિવસ જેવું ઘરે બેઠવું જ પડશે.
એવું છે?
હા ક્યાંય મળતી નથી નોકરી એટલે
હમ્મ તું બી મને બધા કીધું કે બે મહિના રેસ કરવા જેવું છે હજુ નહી જવું લેકિન એક બે મહિના સુધી તો થોડી ઘરે રેવાય.
ના એતો બધા કે. ના રહેવાય થોડું ઘણું આપડે આપે પરિવાર ન વિચારવું પડે ને પછી.
હા એ પછી મારે અત્યારે એમ બી એ બી ચાલુ છે તો પછી એનું સમર ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ બી કરવાનો છે.
એવું છે ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ હવે આવા લાગે પેલા એમની જેમ આસ
આવી આવી ગયો જૂન થી સ્ટાર્ટ થઈ ગયો છે.
એવું છે. તો તો વાંધો નહી આપડી ઓફિસ માંથી તમારે બધું થઇ જશે ઇન્ટર્નશીપ ને.
હા થઈ જશે પણ પ્રોજેક્ટ તો બનાવવો પડશે ને. એમાં કેટલો ટાઈમ લાગશે.
તમારે લેપ જોઈ આઈ થિંક મારું તમને આપશે. કેતા એટલે હ ના ના. હા ક્યા લેપો ના કતા હતા ને હું લેપટોપ આ લેપટોપ તમને મળશે એમ એવું કીધુંને. એ તો બરાબર છે શી ડીઝવ થીસ. તો બરાબર છે. ત બ બીજું
બસ હવે આ જો ત્રીસ જુલાઈ સુધી એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે હજુ મે ઓફિસ વાત બી નથી કરી.
તો અ ઓફિસ વાળા બોલાવ
કઈ નહી ઓફિસ માં તો કઈ રોલ નથી લેકીન એમને ઇન્ટર્નશીપ જે સર્ટિફિ કેટ થશે ને એ મારે ત્યાંથી લેવાનુંન
ઓફિસમાંથી એમ હો એ તો બનાઈ આપશે એમાં કઈ મોટી વાત નથી એટલેમ તો આપડા ઓફિસ વાળા સમજે છે અત્યારે ઘરજ બી છે એમને.
હા એ તો કરી આપું બસે એટલું તો મારે સારું છે કે જોબ હત તી મારે ન્યૂ નહીતર ન્યૂ જોબમાં તો મારે જવું પડત ઇન્ટરનશિપમાં કંપલસરી
તય તમે અહીં જાવ જ બોલો કારણ કે આ નજીક છે ને નાનું વર્ક ઇન્ડિયન વધ છે.
હા એજ
એવું છે. તા પછી બીજું બોલક છે. મ
હ
હમ્મ
હો હ આપ
હા
હ
બસ ફટાફત પતી જ જાય હવે
હા બમાં દલી બનાવતા હોય લા તો
અત્યારે તો સાંજ સવાર બંને ટાઈમ બનાવવું પડતું હશે
બંને ટાઈમ નહી સવારે તો મમ્મી બનાવે હું કપડાં ધઉં